બધ મજા
હા બડા મજામાં હા આજે આપણેે વાત કરવાની છે વૃક્ષારોપણ વિશે વૃક્ષારોપણ આપણે જરૂરી છે કે વૃક્ષો હોય તો પર્યાવરણ વધારે સારું હોય છે અને વૃક્ષો ના વૃક્ષો વધારે હોય તો આપડ પર્યાવરણમાં સારું જીવન જીવીએ છ છેએ અને વૃક્ષોમાં વૃક્ષો રોપવા માટે બહુ સારું કહેવામાં આવે છે વૃક્ષો વધારે હોય તો આપડે પર્યાવરણ સારું અને વૃક્ષોમાં વધારો વધે છે વૃક્ષો હોય તો આપડે વૃક્ષોમાં વધારે સારો સારું હોવું જોઈએ તો વૃક્ષો રોપીએ આપડે તો પણ આ વૃક્ષોમાં પર્યાવરણનો વધારો થાય અને તે માટે આપણે વૃક્ષો રોપણ વૃક્ષો રોપવા જોઈએ વૃક્ષો વધારવા માટે આપણે વધુ વૃક્ષો જોઈ એમ
હા તમારી વાત છે કે વૃક્ષારોપણ કરવાથી આપણે પર્યાવરણ તેમાં વધારો થાય છે ઓક્સિજનમાં પ્રમાણમાં વધારો થાય છે અને આપણે વૃક્ષો રોપવા જોઈએ વૃક્ષ રોપણ અમારે ત્યાં એક તળાવ છે ત્યાં અમે ઘણા પ્રકારના વૃક્ષો રોપીએ છીએ અને અમારા ગામમાં પહેલા પ્રથા છે કે તમે એક ઝાડ કાપશો તો હજાર ઝાડ રોપવાના એવો દંડ રાખવામાં આવ્યો છે એક એક વ્યક્તિ અમારે ત્યાં એક આર્યન કન્ય હતો તે દસ જડ કાપી નાખ્યા હતા તેના પાસે દસ હજાર ઝાડ અને વીસ હજાર રૂપિયા દંડ અમી લીધો હતો અને તેઓ ખુબ સારું છે કે તેને તેમને દંડ સ્વીકારવામાં અને તેઓએ પણ બીજી વાર કીધું કે તેઓ દંડ લેશે અમે ઝાડ એટલે દર વર્ષે હવે અમારે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને તે ખૂબ જરૂરી છે કે વૃક્ષારોપણ કરશો અને તે ચાલીસેે
હ વૃક્ષારોપ પણ આપડે વૃક્ષોને વાવા માટે બધું આપણેે ઘણું પ્રયાસ કરવો જોઈએ વૃક્ષ હોય તો આપડે જીવન સારું હોય વૃક્ષ માટે આપણે વૃક્ષો માટે આપણે વૃક્ષો વાવા જોઈએ એમ બધાને સારા વડે એમ તે માટે વૃક્ષો વાવનું જરૂર છે તેના માટે આપડે વૃક્ષો વાવા માટે ઘણા વૃક્ષોને પેલા ઉગાડવામાં આવે છે, તો વૃક્ષો બધા ઊગે છે, તે માટે આપણેે વૃક્ષો માટે થોડું પ્રયાસ કરવું પડે, કે વૃક્ષો વધારે વાવાય તે મને પર્યાવરણ સારું રહે છે. તે માટે આપણે વૃક્ષો માટે ઘણા બધા વૃક્ષોને રોપવું જોઈએ અને તે માટે આપણું પ પર્યાવરણ સારું હોય છે તે માટે આપણે વૃક્ષોને વાવા માટે સારુ અને તે માટ પર્યાવરણમાં વરસાદ નો વધારો હોય છે તે માટે આ પણે વૃક્ષો વાવવું જોઈએ, એના માટે આપણે સારું વૃક્ષો રોપણ કરવું જોઈએ, તમારે શું કેવું?
એ એવું જ છે કે તમાર અમારા ગામમાં તો પહેલાથી પ્રથા એમ કીધું ત ખરું કે વૃક્ષો રોપણ જોઈએ, વૃક્ષો આપણે આજના યુગમાં બધા કાપીને બધા મ મોટા મોટા બંગલા બનાવે છે સો કરોડના વીસ કરોડના પણ તે કોઈ દિવસ કામ આવતા નથી, અને તેમાંથી ઈન્કમ પણ આવવાની નથી, એટલે વૃક્ષ રોપવો તેમાં ઓક્સિજન વધારે મળશે ત બાગ બગીચા બનાવો તેમાંથી પણ ઈન્કમ વધાર છે, એટલે ઈન્કમ વધારવાનું હોય આપણે એજ માઇન્ડસેટ વાપરવા જોઈએ કે વૃક્ષો વધારો આપવો જોઈએ, કેમ કે અમે મેંગો ના ઝાડ જ વ રૂપિયા છે, એટલેમાં હમાર તેમાંથી જાણવી ઠંડક પણ વધારે મળે, અને અમને પૈસા પણ વધારે મળે એટલે એ માઈન્ડસેટ વાપરવા જોઈયે, કે આપણે કોઈ બિલ્ડિંગ બનાવાથી કોઈ ભાડ આપવાથી એ કોઈ ઈ કમ વધુ અ વધુ પણ મળી શકે, પણ આપણે આવું અમુક ડિસ્ટ્રિકમાં જ એવું રાખવા જોઈએ, કે અમુક પ્રકારની જમીનમાજ એવું વાપરવા જોઈએ કે જે એના લીધે આપણને અ વધુ મળે. અને આ વૃક્ષો વાપ વાવા જોઈએ.
હા અમે પણ વૃક્ષો રોપ્યા છે, અને અમે પણ વધારે વૃક્ષો રોપેલા છે અમા પણ ખેતર એ અજ પણ બોઉ વધે છે, અને વૃક્ષો અમને વાવ્યા છે અને બધા વાવે સારું એ માટે પર્યાવરણ સારું રે છે અને વૃક્ષોમે બઉ બધા રૂપિયા છે, વૃક્ષોમાં એવું છે કે વૃક્ષો ફરી પણ જાય છે, ટે માટે આપણે પાણી અને ખાટારો આપતા રહેવું પડે તો સારા રેય છે, અને વૃક્ષોમાં આપડે ધ્યાન રાખવો પડે કે વૃક્ષો સારા છે કે ના સારા છે, તે પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. અને ટે માટે આપડે જવાબદારી આપડા પર હોય છે કે વૃક્ષો સારા છે કે ના સારા ટે માટે આપડે સારું વૃક્ષો રોપ ણ કરવું જોઈએ અને સારા કરવા જોઈએ, ટે માટે આપડે હા સારા વૃક્ષો છે ટે માટે આપણા વૃક્ષોને પણ વાવા વાતાવરણ સારું રહે છે, ટે માટે આપણે તમારે શું કેવું છે?
હા એટલે આબોહવા સારું રહે આપણે કોઈ પણ હિલ સ્ટેશન પર ફરવા તો આપણને કેટલું સારું લાગે, તે આપણે આપણે ગામડાઓને લુપ્ત થવું ન જોઈએ એ તે આજે ગામડા બિલ્ડિંગ બનાવા જોઈએ પણ, એમ વૃક્ષો ના વચ્ચે બિલ્ડિંગ બનાવા જોઈએ એટલી તેના તે તેમાં પેલું બિલ્ડિંગ અને ફેક્ટરીઓ બાંધવી જોઈએ કેમ દેશના કરવું જોઈએ પણ અમુક જ વિસ્તારમાં ફેક્ટરી પણ હોવો જોઈએ. હમણાં કચ્છ વિસ્તારમાં ઘણી બધી ફેક્ટરીઓ હોય છે, એટલે તે ત્યાં રણ રણ વિસ્તારમાં કોઈ ઝાડ ન ઊઘે એટલે તની ફેક્ટરી હોય તો ચાલે પણ, આપણા દક્ષિણ ગુજરાત મા ઝાડનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે જેના કારણે આપણે હમ ખુબ સારું રહે છે કે આખ વૃક્ષ રોપવાજ કેમ કે ઘણા ઘણી પ્રકારની ભાજીઓ પણ હોય છે જેમ કે કોરાડાની ભાજી અને તે તે રો તે ખાવાય પણ છે અને તે ખુબ સરસ પણ લાગે છે અને જેના લીધે આપણને પૌષ્ટિક આહાર પણ મળે છે જેમકે કેરી છે. અ સ ફર્જન છે અને અન્ય પ્રકારના બી જાંબુડા છે અને સુગર માટે જાંબુ ખૂબ જ જરૂરી છે અને તેવા પ્રકારના ઝાડ રોપવા જોઈએ
હા તમે કીધું એમ જ આ વૃક્ષો ને કંપની વાળા કંપની બનાવવા માટે તે લોકો વૃક્ષો બધા કાપી નાખે છે. અને કંપનીમાંવવા માટે મોટો પ્લાન કરેલો હોય એટ જેટલા વૃક્ષો નો પણ કાપવાનો પ્લાન કરેલો હોય તો તેટલું આપડે વૃક્ષ રોપણ કરીએ તો આપડે સારું હોય. વૃક્ષોને વાવા માટે આપડે આ કમી બધી બંધ કરવા પડે તે માટે આપડણે વૃક્ષોનું વાવેટા વધારે હોય છે. અને સફરજ ને બધું ચાળ બધું રોપવું જોઈએ અને અન્ય બધા ઝાડવાર રોપવા જોઈએ અને એ માટે આપણેે વૃક્ષોને વાવવું જોઈએ. આ જાાર કાપી ના ત્યાં વૃક્ષો રોપવું જોઈએ ત્યાં થડી કમઓના કરવી પડે અને વૃક્ષોનું વાવેતર વધારવું જોઈએ. તે માટે આપણેે સારું રહેવું જોઈએ અને લોકોને પણ કેવું જોઈએ કે આ વૃક્ષોને આ રોપવું જરૂરી છે. તે માટે તમારે શું કેવું છે.
હ તમારી વાત સાચી છે કે વૃક્ષો ન વધુ રોપણ કરવું જોઈએ અ અન જેમ કે ઘરે ઘરે તુ લસીના સોડ અને અન્ય પ્રકારના સો જેના લીધે ઓક્સિજનનું પ્રમાણ વધારે લીમડો રોપો જોય કપડ રોપવી જોઈએ અને અન્ય વસ્તુઓ નુ રોપણ પણ કરવું જોઈએ જેના લીધે ખૂબ ખૂબ સારું લાગે છે અને અન્ય વસ્તુઓ રોપશું તો પણ આપણે સારું લાગશે અને તેના લીધે એ ખૂબ જરૂરી છે આપણે વૃક્ષારોપણ કે અન્ય માહિતીઓ પણ કરવી જોઈએ જેના લીધે આપણને ખૂબ જરૂરી છે વૃક્ષ રોપણ કરશું તો આપણને આગળ વાળી પેઢી પણ યાદ કરશે કે આપણા બાપ દાદા શું શું કરી ગેલા અને જેના લીધે આપણે એવું જ વૃક્ષો રોપવા અને આપણને કોઈ વૃક્ષ કાપવું જોઈએ નહી અમારે ત્યાં ઝાડ હતું તે અમે કાપી નાખ્યો હતો તેના લીધે અમને ગરમીનું પ્રમાણ ખુબ જ લાગે છે. એટલે અમારે પછી એસી ન ને એવો સહારો લે લેવો પડે એવું લાગીમનતા હવેય અને જેના લીધે ખુબ ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે.
હા તમે કીધું તેમ વૃક્ષો રોપણ કરવું જોઈએ અને વૃક્ષો વાવા જોઈએ પણ આપડે લોકો માણસો વિચારતા નથી કે વૃક્ષો ને વાવું જોઈએ એમ જરૂરી છે નથી એમ તા નથી પણ વૃક્ષો તો વાવું જોઈએ આપણે વૃક્ષો વાવ શુ શું તો આપણું જીવન સ્વસ્થ રહેશે અને સારું રહેશે. અને લોકો ઘરે ઘરે રોપવું એટલે સારું વૃક્ષાર- વૃક્ષો અને વૃક્ષો આપણે વાવીશું તો આપણા માટે જ સારું છે અને માણસ એ બધું સમજતા નથી અને તે માટે વૃક્ષારોપણ સરકારે ચાલુ કરેલું છે એ પણ સારું છે. વૃક્ષારોપણ એવું વધુ સારું છે. અન્ય ઝાડવાં અને સુરક્ષા રહે છે અને આ-સ- કંપનીવાળા કાપી નાખે છે પણ આ અરજી કરતાં કરે છે પણ વૃક્ષો કાપી જ નાખે છે તે છતાં આપણે વૃક્ષો વાવું જોઈએ અને વૃક્ષો વાવવા માટે આપણે સતત મહેનત કરવી જોઈએ અને વૃક્ષોને વાવવા માટે ઘણાં વૃક્ષો જોઈએ છે તે માટે આપણે વૃક્ષો વધારે વાવવા જોઈએ સારાંપડે તે માટે આપણે વૃક્ષોને માટે વૃક્ષો આપણુંને સારું જીવન જીવવા માટે સા રૂસો પર્યાવરણ જોઈએ છે તે માટે વૃક્ષો રોપવા જેવી જરૂરી છે એ માટે વૃક્ષોને આપણે છે વૃક્ષોનો વાવ કરવો જરૂરી છે તમારે શું થયું છે?
હા એજ પ્રકારના વૃક્ષો પણ વાવવા જોઇએ ચાલો આપણે આગળ પણ એજ પ્રકારની વાતથી કરી શકુ.
હા